હલો.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. શું કરો છો?
બસ કઈ નઈ બેસી હતી. તમે શું કરો છો?
બસ કાંઈ નહી અમે બી હમણું કામ પતાયું ને બસ બેઠા છીએ.
હા એજ ને હમણાં તો ફ્રીજ હમણાં તો આ ટાઈમ સુધી તો બધા ફ્રી થઈ જાય છે.
હા ઉનાળાના દિવસો જોવો ને કેટલા લાંબા દિવસો હોય છે.
હા એ તો બરાબર કીધું ઉનાળાના દિવસો તો બહુ લાંબા હોય છે. બહુ આલસ આવી જાય ને કઈ જાવાનો પણ મન ન થાય.
હ અરે હમણાં તો હજી ખાલી માર્ચ જ મહિનો છે જોવો ને કેટલું તાપ વધી ગયું છે. હવામાનમાં કેટલો ફેરફાર અને તાપ કેટ કેટલું વધી ગયું છે. હમણાં થી એટલો તાપ છે તો વિચાર કરો બે મહિના ત્ર ચાર મહિના આપણને કાઢવા કેટલા અઘરા થશે.
હા એજ ને હમણાંથી એટલી ગરમી પડતી છે તો પછી આ નેક્સ્ટ મંથમાં તો હાલત ખરાબ થઈ જવાની છે બહુ હાલત ખરાબ થવાની છે. તો ખબર જ નહી પડતી મને શું કરવાના આપણને.
હ આપણે અમ અમારે તો હમણાંથી જ એ સી, કુલર ચાલુ થઈ ગયા છે.
એ સેમ બધી એજ ને હમણાં તો હજુ પ્રોપર ઉનાળો ચાલુ ક્યાં થયો છે. તો પણ બધી જગ્યાએ એ સી અને કુલર ચાલુ થઈ ગયા છે.
હ બહુ જ હવે તો બહુ જ ગરમી અ જે ગરમી થાય છે ને એવું કહેવાય છે આપણે જયારે શિયાળો હોય ને તો કે ગરમી હોય તો સારું. અને જયારે ઉનાળો હોય ને તો કહીએે શિયાળો હોય તો સારું. પણ માણસની જો મન જ
હા પર ઉનાળો તો એટલો નહીં ગમે વધારે લોકોને મન તો કમ જ ગમે છે. ઉનાળો તો આપણને કેવ કેવી રીતે ગમે કે ભાઈ ઠંડુ પાણી પીએ, પછી રસ પીવામાં, આમ લસ્સી ને છાસ આવા બધાં પીવામ પીવામાં આવે તો એ માટે મજા આવે છે.
હા સાચી વાત ઉનાળામાં બહુ જ ધ્યાન રાખવું પડે બાળકોનો, મોટાનો, વડીલોનો બધાનુ. કારણ કે કોઈ લૂ લાગી જાય લૂથી બચવા માટે કે ટલા બધાં ઉપાયો કરવા પડે કેરીનું પાણી પીવું કા જલજીરા, લીંબુ પાણી અને આ સુ પૂદીનાનું પુદીનાનું શરબત એવું બધું પી હા એવું બધું પીએ તો આપડે ગરમી થી બચાવ થાય ગરમી એમથી રાહત મળે થોડી.
હ હા તો એ તો બરાબર. કીધું ગરમીમાં તો એટલી ગરમી હોય કે ભાઈ જે ગરમીમાં તો વધારે પડતું પાણી પીએ તો જ આપણના શરીરને ફાયદો થશે કે ભાઈ ગરમીમાં તો આપણને આવું છે કે પ્રોપર પાણી તો પીવું જ જોઈએ. દ દિવસ નું ચારથી પાંચ લીટર તો પાણી પીવું જ જોઈએ.
સાચી વાત સાચી કીધી હવે જો આ પાણી ન બહુ જ ધ્યાન રાખવું જોઈએ નહી તો ગરમીથી ડીહાઈડ્રેશનને એવું પ્રોબ્લેમ થઈ જાય. અને ગરમીમાં માણસો બહુ જ બીમાર થાય છે ઉનાળા લીધે લૂ ના લીધે. લોકોને લૂ લાગી જાય એ પ્રમાણે બહુ જ માણસોધ બીમાર
એજ નહ એટલે એ ગામમાં તો બહુ લુ પડતી હોય છે તો એ લૂ ના લીધે લોકો બહુ માંદા પડી જાય છે. અને એટલે જ અને છોક છોકરાઓ નાના બાળકો ન તો બહુ ધ્યાન રાખવા પડે એમાં એમ છે કે ભાઈ એ લોકોનું આપણને વધારે પડીને ધ્યાન રાખ વા પડે છે. ને આમાં આવું છે. છે કે ભાઈ આપણને હળવા કપડાં પહેરવાનું પસંદ હોય છે. પછી કોટનના કપડાં હોય એવા આપણને આવા જ કપડાં ગમ તા હોય છે ભારી કે હેવી કપડા તો પસંદ
ફર લાઈઇટ કલર ના હા કપડાં પહેરી તો આપણને ગમે સાચી વાત કીધી તમે.
હા એજ ને આપણને એ પછી હેવી કે કઈ પણ એ કોઈ પણ કપડાં પહેરવાનું મન જ ન થાય એકદમ હલકા કપડાં કોટન ના કપડાં હોય ને એ જ પહેરવાની મજા આવે છે.
હા સાચી વાત કી અને બાળકો ને કેટલી મજા પડે ઉનાળાનો વેકેશન પડે એટલે જઉં મામાને ઘેર.
હા મામાની ઘેર જવાની તો બાળકોને મજા જ આવી જાય બાળકો માટે તો મજા જ હોય છે કારણ કે સ્કૂલ ની રજા હોય તો એમને એમ કે ભ ઉનાળો એમને તો ગમતો જ હોય છે કારણ કે વેકેશન ના લીધે બાળકોને ઉનાળો બહ ગમે.
હા ઉનાળો ગમે અને વેકેશન પડ્યું નહી કે ચાલો મામાને ઘેર.
હા અને મામાને ઘેર જવાવામાં મજા પણ આવે આપણને પણ મજા આવી જાય કે ભાઈ ભાઈ ના સાથે મળીએ અનેને પછી વાતો કરીએ પછી કઈક ફરવા જાય તો મજા આવે.
હા સાચી વાત. કેટલું મોડે મોડી રાત્રે સુધી જય ફરવાનું ર અને પછી આઈસ સ્ક્રીમો ખાવાની ને એવી રીતે બસ એવી રીતે વેકેશન ના ઉનાળા ના દિવસો ને નીકળે અને રાત્રે બી મજા આવે એવી ફરીએ તો.
હા એજ ને રાતના પણ આપણે વાતો કરીએ, લેટ સુધી વાતો કરતા હોય છે. આપણે પણ આપણા ભાઈ બહેન સાથે મળીએ તો આપણનો પણ માઈન્ડ ફ્રેશ થઈ જાય અને બાળકોને પણ મજા આવે મામાની ઘેર જવાની. અને આપણનો પણ માઈન્ડ ફ્રેશ થઈ જાય. થોડુંક ટાઈમ મળી જાય. પના પિયર માં ને આપણુ પણ માઇન્ડ ફ્રેશ થત
હા આપણને તો મજા આવ વેજ કારણ કે આપણે આપણું પિયર પહોંચીએ પણ બાળકો વેકેશન નો લાંબા ગાળાથી એ લોકો એનું ઈંતજાર કરે છે, કે ક્યારે રજાઓ પડે તો ક્યારે આપણે મામાના ઘરે જઈએ. કાં તો મામા ના ઘરે, કાં તો માસ સીના ઘરે. કોઈ ત્યાં એમને જવાનું બહુ મન થાય એમ એવું લાગે ઇંતજાર કરે. છે કે જેવી રીતે રજા પડે અને આપડે તો નીકળી અહીંયા એમ.
હા એજ ને હવે તો વેકેશન પડી ગયું એટલે બાળકોને તો આમ કે આમ ભાઈ હવે તો મામાની ઘેર જવાના છે. તો બાળકોને આમ વેટ વેઇટ કરતા હોય છે તો ક્યારે એક્ઝામ પતે ને ક્યારે આપણે જઈએ. તો વેકેશન ન કેટલું વેઇટ કરે છે બાળકોને બાળકોને આ ઉનાળો એટ લે બાળકોને વધારે ગમતો હોય છે.
હા સાચી વાત.
હમ્મ એજ ને આપણને એ પછી આ ગરમીમાં પછી કેરી ખાવાની કેટલી આંબા આંબા ખાવાની કેટલી મજા આવે પછી તરબૂજ કેટલા મળતા હોય છે.
હા સિઝન ના ફ્રૂટ ખાવામાં બઉ મજા આવે. શું કેવાય અઇયા સક્કર ટેટી તમારે ત્યાં શું કે છે? અમારે અઇયા એને સકરટેટી, તરબૂજ પછી
હા તરબુજ, હા શક કરટેટીન, તરબૂજ એ બધા બઉ મજા આવે.
હા.
સક કરટેટી કેટલી ટેસ્ટી લાગે હવે તો આ હવે તો ઘરમાં આવા લાગી ગઈ છે આ તરબૂજ ને શક્કર ટેટી તો.
હા હા અને શેડીનો રસ પીવાનું બી બઉ મજા આવે કા?
હા, હા, હા એ તો બરાબર વાત કીધી. ઠં ઠંડો ઠંડો શેરડીનો રસ પીવામાં જે મજા આવે, લસ્સી પીવામાં પણ બહુ મજા આવે.
હા હા ઉનાળા ઉનાળા ની બધી ડ્રિંકસ યાદ કરી નાખી છે હવે તો.
હા એજ ને હવે તો બસ વેઇટ કરીએ કે આ ઉનાળો આવી ગયો તો હવે આ ઠંડુ ઠંડુ લસ્સી એ છે, રસ છે, પછી છાશ છે, આવું બધું હવે તો ડેલી ઘરમાં લોકોના ઘરમાં છાશ બનતી જ હોય છે.
હા હા.
એજ ને અને એ બધું પીવું પણ જોઈએ આ ગરમીમાં તો વધારે કરીને આ લિક્વિડ પીવામાં જ અ મજા આવે. નહી લિક્વિડ વધારે પડતું લિક્વિડ લેવું પણ જોઈએ ઉનાળામાં શરીર ને એટલું જોઈએ પણ
હા અને જે કાચા આમ આંબ હોય છે ને આમ અમ કેરી એનો બી મતલબ કાચા કેરી ન અ રસ પવા આમ બ એનું એ આમ પાના પીવાથી પણ આપણને શું થાય છે કે શરીર ને લૂ નથી લાગતી. અને ગરમીથી બચાવ થાય છે આપણા શરીર ન ટેમ્પરેચર એનાથી કંટ્રોલ થાય છે એવું બી
હા હા એ આમ પણના પણ બહ યુ હા. હા બરાબર કીધું મેં પણ સાંભળ્યું છે કે ભાઈ આમ પણના આપણે શરીર માટે બહુ ફાયદાકારક છે.
હા આ ઉનાળામાં લૂ થી બચાવ થાય. અને જે ડીહાઈડ્રેશનની પ્રોબ્લેમ ના થાય એવું બધું એનાથી બહુ ફાયદો થાય છે એ લેવું જોઈએ.
હા એ તો છે જ આપણને એ બધું લેવું જ જોઈએ એ આપણને શરીરને બહ ફાયદો કરે છે એટલે આ આમ પરના છે પછી આવું બધું પાણી પીતા રહેેવું જોઈએ અને આપણને પછી આ લીંબુ પાણી છે કે આ પુદીનાનું પાણી છે એ બધું પણ આપણને થોડાક થોડાક ટાઈમ ડેલી લેવા જોઈએ. કે એ પણ શરીર ને આપણને હાઇડ્રેટ રાખે અને ને પ્રોબ્લેમ પણ ન થાય.
હા સાચ
હમ્મ ને પછી આ ગોલા ખાવાની કેટલી મજા આવે આ.
હા બરફ નો ઘોળો. ખાવાની.
હા હા એજ ને હવે તો વેટ જ કરીએ છે કે ભાઈ કે થોડાક દિવસોમાં બરફ ના ગોળા નીચે આવવાના છે ભાઈ કે ગોળા વાળો આવી જવાનો પોંપ અવાજ આવશે ને કે આવો ગોળો ખાવા.
હા એટલે ઉનાળાને દિસો બપોર એવું લાગે પણ આ બધી વાનગીઓ ખાઈને અને આ બધું આ બધી વસ્તુઓ ખાઈને કેટલું સરસ કેટલી યાદ થઈ જાય છે કે આપડણે પણ બાળપણમાં નાના હતા ત્યારે કેવી રીતે આવું બધું એન જોય કરતા હતા.
હા આપણને બહુ એન્જોય કરતા એ તો છે જ આપણને આપણના બાળકો આપણને યાદ આવી જાય છે કે ભાઈ આપણે નાના હતા તો કેટલો એન્જોય કરતા આવી ક્રીમ ને ગોળા ને આવ બધુ વેટ કરતા આપણે કે ભઈ વેકેશન થશે તો આપણ આપણને પણ મામાની ઘેર જવાની કેટલી મજા આવતી હું પણ વેટ કરતી કે ભઈ મામાના ઘેર જવાની છું અમે હમણા વેકેશનમાં તો મને પણ બહ મજા આવતી
હા હા
હમ્મ આ આપણને પોતાનું બચપન યાદ આવી જાય છે આ બધી વાતો કરીએ તો
હા હા સાચી વાત
સારો પણ છે એમ નથી કે ભાઈ ઉનાળો એમ આમ કોઈક કઈક રીતે ઉનાળો આવું બો ગરમી છે એટલે આમ થાય કે ભાઈ ઉનાળો સારો નથી પણ કોઈક ચીજોમાં એમ થાય કે ભાઈ ઉનાળામાં મજા તો આવે
હા મજા તો આવે છે કોઈ કઈ બી કો પણ મજા તો આવે છે
હા મજા આવી જાય આપણનો વે બટ બાળકો નો વેકેશન હોય ને ઉનાળા માં એટલે કઈક ના કઈક તો કંઈક ફરવા જઈએ કે મામાની ઘેર જઈએ કે કોઈક પ્લાન કરીએ તો એમાં પણ આપણનો ટાઈમ નીકળી જાય અને આપણને ખબર નહી પડતી હોય ને એમાં એમ ગરમીનો અહેસાસ ન થાય આપણને
હા સાચી વાત
હમ્મ એજ ને કઈ નહી તમે પ્લાન કર્યો છે આ વખતે મામા પિયર જવાનું
હા હા એ તો એ તો નક્કી જ છે એમાં પ્લાન કરવા જેવું કઈ નહી વેકેશન પડ્યું નહીિ કે આ બધા બેગ લઈને પહોંચી જવાનું
ઓકે કઈ નહી કઈ નહી બરાબર પેકિંગ વેકિંગ કરી નાખો હવેથી જ પ્લાનિંગ કરી નાખો અને કઈ ન પ્લાન કરો હું પણ પ્લેન કરતી જ છું કે હવે થોડાક દિવસમાં જઈશ
હા હા ચલો પછી મળીએે કા
હા હા પછી મળીએ ઓકે ધ્યાન રાખજો
કે આવજો
હા હા તમે પણ
હા